હા માંનીષાબેન
હમ
હા તો હા? તમે શું કેતા હતા? આટલું દૂર કેમ કરયું તમારા મમ્મી એ હું એમ કું છું?
બતાવી ને તને અમને સોચું નથી. તે થઈ ગયું મારી મમ્મી ને. મારી મમ્મીને લાગતું હતું કે મારું લગ્ન નજદીકમાં જ કરીશ. અને મારી બહેન નું ક્યાં પણ થાય વાંધો નથી. પણ આનું ઉલટુ થઈ ગયું મારું લાગન દૂર થઈ ગયું અ મારી બેને તો ન નજદીક માં જ છે મારા
અચ્છા આપણે છે ને જે વિચારીએ ને એનાથી ઊંધું જ થાય.
ઊંધુ સ થઈ જાય.
હા હા મારી મમ્મી એ પણ મારી મોટા બેન માટે ઇન્દોર જોયું હતું, ભોપાલ જોયું હતું, જયપુર જોયું હતું, પણ થયું ક્યાં ખબર? એક કલાકના દૂરમાં જ સુરત થયું મારી ત્રણ બહેનો સુરતમાં છે.
ત્રણ બેહેનો સુરતમાં?
હા એક એક હું છું બરોડામાં, ને એક મારી અમદાવાદમાં છે ફ્રેન્ડ એ પણ બરોડામાં જ હતી પછી એ લોકો શિફ્ટ થઈ ગયા હતા. બિઝનેસના લીધે એટલે પછી અમદાવાદ શિફ્ટ હા, હા, હા, હા, તો બધાય એમને પણ નજીક જ જોઈતું હતું કે ગુજરાતની બહાર એમ કોઈને
નહીં કરવાનું, હમ્મ. મારી મમ્મીએ જ એ સોચ્યું કે ત્યાં પછી મારા પાપા એ કીધું હતું કે બીજી પણ છોકરીએ હું ત્યાંથી લગ્ન કરાવું, પણ હું ના પાડી દીધી.
બહુ ડિસ્ટન્સ થઈ જશે અને ભાષાનું પણ અંતર આવી ગયું.
તમ તમને કંપની મળતે ને એક બહેન હતી તમારી સાથે તો.
પણ મને પણ પેલા નથી ગમતું હતું.
હા, હા.
તો ત્યાં જ હું કહ્યું કે ના અહિયાં નહી, કરવાનું નથી. હમ્મ કે હું દૂર સું તો લગ લગ તું લાગતું હતું કે મારી બહેન પણ ક્યાં અહિયાં આવવાનું
હા, હા. તો બધી ગુજરાતમાં જ છે?
બધી ગુજરાત માં જ.
હા, તમારે જ બધું દૂર
બધી થોડી હમ્મ. બ મને પણ લાગતું લાગે છે કે હું એમને બહુ બહાર ક કીધું. કે ચાલો હું પણ શિફ્ટ થઈ જાય ગુજરાતમાં.
હા. પણ પટલું ઈઝી નથી ને તમારા હસ બન્ડનું પછી બિઝનેસ કા તો જોબ જે પણ હોય
બસ આવું જ છે ને, આવું જ છે. મારા હસબન્ડ ટુ જ્યાં મોલમાં રહેતો હતો ને તે ત્યાં જ
ત તમને બહુ ખાંસી છે આજે.
તે મોસમ બગડી જશે ના.
હા, હા, હા, હા, બરાબર.
ત્યાં સુધી ખાંસી ઉતરતી જ નથી.
હા તમે કાળો પીઓ.
હમ્મ.
ને ગરમ પાણી પીઓ તો તમને ફાયદો થશે.
તે કુલ્લા કીધા ગરમ પાણીનું.
હા કર્યા ને એ?
કર્યા, પણ કાળો નથી લીધું, તે બનાવવાનું આળસ ચડે છે ને.
હા. એવું જ છાય છે, હા. એજ ને એજ ને.
હમ્મ, તે બાળકોના અને ઘરે ના થઈ જાયશ. પણ પોતા માટે ના થાય એમ.
હા એવું મારી સાથે પણ એવું જ થાય છે.
બધા જ લેડીઝ સાથે આવું જ છે, થાય છે.
આપણે પેલું અહ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પણ એવા જ આવે છે ને. એટલે હસબન્ડ ને પણ બધું પ્લેટ ડેકોરેટ કરીને આપે, સાસુ સસરાને પણ ને વહુ જે હોય ને તે બધું એક પ્લેટમાં દાળ, ભાત, શાક, રોટલી એકમાં જ નાખ ખાયલી છે મે બઉ હસુ કે આ તો અમારી જ લાઈફ છે યાર
તે વગાડેલી ખીજડી થઈ જશે મારા જોડે તો આવું ખબર છે શું થઈ ગયું છે તે પેલે એનો સિંધી લેંગજ નેટિગ નેટિવ લેંગ્વેજ મારી સિંધી તે હું અ અત્યાર સુધી ગુજરાતમાં બોલું બાળક સુધી અને મારા હસબન્ડ અને સાસે હિન્દીમાં બોલે અને તે ભણવાતું ઇંગ્લિશ માં તે બધા મિક્સ ભાષા થઈને વાગે કે ખીચડી બની ગઈ છે
જે
વગાડેલી ખીચડી તેમાં મારા બાળકો પણ બધા ટાઈમ ને હાસ્ય પાડે છે
હા એજ ને એજ ને છોકરાઓને તો આવ બધું હ એટલે ચાન્સ જોઈએ છે મળી જાય છે
પણ આખો દિવસ મારી વાતોની કાઢીને મારા વર્ડ જોઈને અને મને બતાવે છે કે મમ્મી તું શું શું બોલે છે આખો દિવસ પણ મને પણ આવું જ લાગે છે કે હું શું બોલું છું બધું જ મિક્સ થઇ જશે
તમારી સાથે મળવાનું છે એક દિવસ કોઈ વાત
મને પણ હ
તમારું અ અમદાવાદમાં આવવાનું થશે ને તો હું ચોક્કસ આઈશ
હમ હું પણ મળવાનું
હ અહિયાં નજીક નજીક થશે ને એમપી તો નહી અવાય ને એટલું
આઈ શકોછો
આટલું દૂર ભઈ આવું ચોવીસ કલાક સાંભળી ને મને તો ચક્કર આવે
નઈ અત્યારે અઢાર કકલાકે થઈ ગયું છે ને
હ હા હા અઢાર થઈ ગયું છે પણ તો પણ આપડે અહિયાં
બસ મારા થી મળવાની ચા હોય છે
હા એ તો છે એ તો છે આપણાવ છોકરાઓના લગ્ન થશે ને ત્યારે આપણે ગોઠવશું
ચોક્કસ ચોક્કસ હમ હ
બીજું બોલો શું ચાલે છે
હમ હવે તો બાળકના સ્કૂલ યુનિફોર્મ તૈયાર કરવાની રાખવાની છે પછી ર થોડો સાફ કરવાનું છે આજ તો થાકી ગયું છું તો બધું કામજ નથી કરવાનું મન કર
છો કપડા કે પછી અઠવાડિયામાં એક વાર કરો છો હા હા બાકી કપડા હું પણ અઠવાડિયામાં એક જ વાર કરું છું
હમ અઠવાડિયા બે વાર થ
હા હા બરાબર હા યુનિ ફોર્મ તો રોજે જ કરવાની હોય ને
રોજે જ કરવાની છે ને તેને બીજા કપડા જ અઠવારિયામાં બે વાર જ ધોવા પડે છે.
અચ્છા હા હા બરાબર હા હા.
અને યુનિફોર્મ તો રોજ જોઈએ. તે પ્રેસ પણ કરવાનું પડશે. તેને બીજેને અને શૂઝ ક્લીન કરવા ના પડે અઠવાડિયે વાય વાઈટ યુનિફોર્મ છે.
તમે ક્લીન કરો છો શૂઝ એમના?
ના ના બાળકોને પણ બોલવાનું પડે છે ને કે આવું ઉઠાવો, આવું રાખો, આવું કરવાનું.
મેં ગયા વર્ષ સુધી હું જ કેતી હતી કે ભાઈ હું જ કરતી હતી. આ વર્ષથી તો મેં કીધું કે મારાથી નથી થતું ને તમે ડિસિપ્લિન ક્યારે શીખ શીખશો. આ વર્ષથી મેં એમને જાતે જ સોંપી દીધું છે બંને જાતે જ ક્લીન કરીને જાય છે.
હમમ હું પણ આ વ હું પણ તે જાતે જ કરે છે પણ બોલવાનું પડશે. નય તો આખો દિવસ તે ટીવી જોઈ છે.
હમમ.
કે બે મિનટ મમા, બે મિનિટ, બે મિનટ મોબાઈલ જોઈ છે, બે મિનટ ટીવી જોઈ છે.
હા હા બરાબર.
આજે આ મુવી જ આ માટે જોવાની હતી. કે જો તો તમને ખબર પડશે શું થાય તો ત્યારે હું બોલું છું કે જો જો જો તો હું તે બંને મારી આંખે જોવાની
કીધું કે હા સાચી વાત છે.
તે ના કીધું તો નથી બસ હું બોલવા બોલતી રેતી. તે મારી આંખે જોતા રહેતા.
તે શું બોલે કે કામ હું પણ તમને કરવા છો ડેલી આવું જ કરે છે. પણ અમના શું કરવાનું હું પણ આવું કરું.
હા સાચી વાત સાચી વાત. તે મોબાઈલ હા એજ એજ એજ.
એજ મને પણ લાગે બાળક નાના છે તો એમને કય દવ પણ મારા મનમાં જ આવી વાતો ચાલી ર
આ વાત પર મારા હસબન્ડે પણ મને બો લેક્ચર આપ્યું હતું કે તું બુક્સ લઈને રીડ કર. તો છોકરાઓ પણ રીડ કરશે, તું મોબાઈલ લેશે તો છોકરાઓ પણ મોબાઈલ લેશે.
પણ લે છે.
તો હું અત્યારે બુક રીડ કરીને શું કરું મારે કામ તો આખું મોબાઈલમાં જ
કામનુ
સ્કૂલમાં કઈ રહી જાય તો પછી બીજા પેરેન્ટ્સ ને અ માંગો ભાઈ આ હોમવર્ક મોક મોકલો આ જે ઇનકમ્પ્લીટ છે તે મોકલો તો મોબાઈલમાં તો આખો દિવસ કામ હોય જ ને.
તે બધું જ પણ મોબાઈલમાં જ આવે છે.
હા હા.
પેલા અ સ્કૂલના ટીચર્સ પણ આખો વર્ક પીડીએફમાં સેન્ડ કરે છે.
હા હા.
તે જોવાનું જ પડે છે. અમને પણ જોઈ છે, બાળકો પણ જોય છે‌‌.
હા હવે તો સ્કૂલ વાળાઓને પણ વધારે મહેનત નથી કરવાની. બધુ મોબાઈલમાં મોકલી આપે છે, તો પછી હા, ને અમારું અમારું વધારે કામ
સ્કૂલમાં ડિજિટલ બોર્ડ કરી લીધા છે, તે બસ ડિજિટલ સ્ક્રીન શો કરે છે, બાળકો સુધી લીખવાનું અને એ મતલબ ની ઝડપ કડે શે, તે લખી પણ નથી આવી આપતા.
મારા છોકરાનું પણ બોઉ જ રઈ જાય છે, દરરોજનું રઈ જાય છે. પછી બીજાને માંગવાનું આ તે મને તો બઉ જ ખરાબ લાગે
આવું જ આવું જ થાય છે, મારા જોડે પણ આવું જ પ્રોબ્લેમ છે.
એ જ ને, એ જ ને.
તે મારા છોકરા જ બોલે છે કે ટીચરને શું? તેમને તું બ ઈ સ્ક્રીન હટાવીને કરવાનું અને બેસવાનું. અમને તો બધું જ લિખવાનું પડે છે ને.
હન, આપડા જમાનામાં તો એમ ચોકથી લખતા બોર્ડ
ચોકથી લખવાનું પડે છ.
હા. અત્યાર ટીચર્સને પણ જલસા છે, ઓછી મહેનતે વધ-વધારે પગાર.
વધારે અને તેનું વેતન પણ કેટલું મળશે
હન, હન, હન એ જ ને, એ જ ને.
અમારા ટાઈમથી બધું સ સારું હતું.
અમે તો અ-અમારા મા મમ્મી-પપ્પા તો જોતા પણ નઈ, શું બુક્સમાં અમે લખીને આવ્યા છે. શું બાકી છે, કઈ ની અત્યારે તો બધી જવાબદારી આપણી. લખેલું છે કે નઈ? એ ઝામની પ્રિપેરેશન કરાવાનું, આ તે બધું આપણે કરવાનું.
કરવાનું પડશે, આવું જ છે ને.
હન, તો અત્યારે તમે કરો છો? તમે કરો છો અત્યારે ફોન મને કે હું કરું?
ના હવે હું બસ, મને હવે ખાલી પલંગમાં પડી છે.
હન, હન, હન તો કઈ ની, કાલે હન, હન કઈ ની આજે તમે આરામ કરો કાલે કાલે હા, હા, ચાલો હોને બાય.
બાય.